હલો
હલો અવાજ આવે છે મારો?
હલો
હલો હા હા એકદમ મજામાં તમે કેમ છો?
અમને એ બસ જો સારું છે સારું છે. કર્યો તો પૂછવા માટે કે વાતાવરણ એટલું બધું ખરા બ થઈ ગરમી હતી અને હવે અત્યંત તો મારે એમ સમજવું હતું શું કે આજે એને કારણે બાળકો થી માંડી અને લીલો છે બધાંને શરદી ખાંસી ગરમ ગરમ રહે છે, તો આપ આપણે આપણી ધારવા માટે અ એવા આ કોઈ ઘરને ધ્યાનમાં છે કે જે કરવા થી લેવી પડે ને આપણી તબિયત વધા અરે સારા નુસખા કે જે આપડે આપણા રોજે રોજ બરોજના દિવસોમાં આપણે ક એવું કઈક કે જેનાથી આપણને રોગને આપણે ઓછા માંદા પડીએ એવું ક
જો કેવું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને તમે જે સવાલ પૂછ્યો ને કે સિઝન ઋતુ બદલાય એમાં છોકરાઓ મોટા નાના અ જે બી વડીલો હોય એ લોકોને શું આજકાલ બધાને જ કઈ ને કઈ થતું જ હોય છે. જેવી જરાક વરસાદ શરૂ થઈ જાય એટલે તરત જ છીકાછીક ચાલુ થઇ જાય. એટલે હું તો એવું કરું છું કે મારા જે બાળકો છે કે મારા ઘરમાં વડીલો છે. એ લોકો માટે હું એક મેં એવું રાખ્યું છે. કે સવારના ભાગમાં ખાલી દસ જ મિનિટ તમે અનુલોમ વિલોમ અને કપાલ ભાતી ઈ બે વસ્તુ અ મતલબ કેવાય ને કે જરૂર જરૂર જ જ કું છું કે કરવાનું જ છે ગમે એવો સમય કાઢો દસ મિનિટ ગમે ત્યારે સવારથી થી તમે ચા નાસ્તો કરો એના પહેલા દસ પંદર મિનિટ નો સમય કાઢી અને તમને ઈ કરવાનું અને ઈ મારા ઘરમાં હવે બધા શરૂ કરી દીધું છે. જેવું લાગે એટલે દરરોજ જ કરે છે એવું નથી કે હવે સિઝન બંધ થઈ ગઈ વરસાદની તો બંધ થઈ જશે એવું નથી અને બીજું ખાવા પીવાનું જેવી રીતે કે મારા ઘરમાં શું છે કે મારા જે સાસુ છે ને એ પોતે જ બહુ આવું આયુર્વેદિક ની બધી દવાઓનું ઘણું બધું એમને જાણકારી છે. એટલે એમણે બી પહેલાથી જ એવું કરી રાખ્યું છે કે રાત્રે સુતી વખતે તે શિયાળો હોય અને ચોમાસું હોય ત્યારે હળદર વાળું દૂધ પીવાનું એમાં આપડે થોડું એ ગરમ દૂધ મતલબ ઉકાળવાનું હળદર વાળું થોડી સાકર નાખવાની એમાં થોડુંક કેવાય ને સાકર ક ગોળ જેને જે ફાવે અને એમાં બે અંજીર ના ટુકડા અને બે અ ખજૂર ના ટુકડા નાખી અને એકદમ સરસ મજાનું એને ઉકાાળો અને પછી એને અ ગરમ ગરમ દૂધ નું એક સેપ લેવાનું અને સાથે અંજીર અને ખજૂર ખાતા જવાનું એટલે એના લીધે તમારી રોગ પ્ર્રતિકારક શક્તિ બહુ જ સારી રીતે વધે છે. કારણ કે એમાં શું હોય કે હળદર બી એન્ટિબાયોટીિક નું કામ કરે. એટલે તમને શરદી ઉધરસ ખાંસી કે પછી કફ કે એવું કઈ બી હોય ને તો એ તમારું જળ મૂળ માંથી કાઢી નાખે.
અરે બે બહુ સરસ ઘરના નુક ખબર સમય કે વધુ મહેનત પણ નથી ખબ જ સરળતાથી આપણેે ઘરમાં અલગતી વસ્તુની આપ આપણા જે રસોડા માં એ જ વાપરીને આપણે આપણા પરશક્તિ વધારવા માટે પ્રયત્ન કરી શકો અલોમ વિલોમ અને કપાલ ભારતી કે પંદર મિનિટ આ વસ્તુ કરવા રોજ અગર તબિયત માં કે આપણને આપ હોય તો ચોક્કસ જ કરવું વાચી છે તો હું મારા આ ઘરનાળક નિવેદન કરીશ કે એ લોકો પણ તું ચાલુ કરી દે અને ઈચ્છા રાખું છું કે કરવાથી જેમ એમ કેહેવાય ને કે એક ીસ દિવસ તો તમને એ વસ્તુની આદત પત પડી જાય ત્યાર સુધી સુધીમાં લોકોની પાછળ પડીને આ વસ્તુ એના ફાયદા જેવા દેખાવાના છે શરૂ થાય પોતે પણ અ ને કે પરી રીતે અને જે એકવીસ દિવસનું શું આપણેે કે આપણા મગજને આપણા જે સબકોન્સ ગજ હોય છે એને આદત પડી જાય ત્યાં એડ્રસ પડી જતા કદાચ આગળ ચાય લીને એ લોકો કાકશે તો હું પણ ચોક્કસ આના સિવાય બીજા કઈ આપડ દૈનિક હાાઈજીન રીતો ઓકેવાય એમ જાણ્યું સાંભળ્યું છે કે તમને ખૂબ જ ન્ટેન કરો છો તમારા છોકરાઓ પાસે પા પણડાવો છો તો એમાં એવી ધ્યાન રાખવી જોઈએ કે જેને કારણે બારમાં તો આખો દિવસ આપડે બેસી નથી રેવાના આપડે હોઈએ કે છોકરાઓ હોય તો કેવળ વ્યક્તિ બહાર જઈને આવે ત્યાં પહેલા કે ઘરમાં આવ્યા બા બાદ સૈનિક ક્રિયાઓ કરવી જોઈએ કે જે તેને કારણે જંતુઓ હોય છે કે જે બેક્ટ બેક્ટેરિયાણે સૌથી વધારે વાયરલ ઇન્ફેક ક્શન એવી કઈ ક્રિયાઓ કરી શકી્યા આપણે દેણે આ બધા અ આપડણે બચી શકીએ
જુઓ તમે બહુ સરસ સવાલ કર્યો અને અ મારા ઘરમાં તો નિયમ જ છે સમજી લો કે બારથી તમે આવો હવે મારા છોકરાઓ નાના છે એ નીચે રમવા જાય કે ક્રિકેટ રમે કે ફૂટબોલ રમે કે ગાર્ડનમાં રમે મારા જે સાસુ સસરા છે એ લોકો પણ નીચે વોક કરવા જતા હોય છે તો અમારા ઘરનો એક જ નિયમ છે કે એક તો સૌથી પહેલા આપણે બહાર થી આવ્યા હોય ત્યારે આપણા ઘરની અંદર ચપ્પલ ને બુટ ની જે બી તમે પહેરેલા હોય ઇનામથી ઘરમાં એન્ટ્રી જ નથી આવાજ નથી દેતા અમે એક એક કેહેવાય ને કે ચોક્કસ એક લાાઈન છે આપડ લાદી કહીએ ને બે ટુ બાય ટુ ની બે બાય બે ની લાદી આવે ઈ લાદી અમે રાખી છીએ કે અહીિયાયા આનાથી આગળ આવવાનું નહીિ કેમ કે પેસેજર જ છે અને નાનપણથી જયારે તમે બચ્ચાઓને શીખવવામાં આવે ને તો એ બચ્ચાઓ પોતાની મેળે જે એ લોકો ની આદત પડી જાય એટલે હવે મારા બચ્ચાઓને મને કેવું નથી પડતું કે તમે અહીંયાથી આગળ નહીં આવો ત્યાં જ બુટ ચ ઉતારો ત્યાંનું ત્યાં ઉતારે અને મારા છોકરાઓ રમીને જયારે આવે ને ત્યારે એ લોકોને ખબર છે કે બહાર ના કપડા હોય હવે એકદમ જ થાકીને આવ્યા હોય તો તરત જ બે મિનિટમાં હું એમ નથી કેતી કે ચાલ જા હમણાં ને હમણાં ના આવવા પણ હા જરૂરથી એ લોકો માટે મેં એક સ્ટૂલ રાખ્યું છે કે બહાર ના કપડા પહેરેલા છે તમે ગંદગીમાં રમીને આવે ગંદગીમાં એટલે ગંદગી ના હોય બટ ગમે ત્યાં લિફ્ટમાં હાથ લગાડ્યું હોય કે કંઈક બોલ રમ્યા હોય તો બોલ ગમે ત્યાં પડ્યો હોય તો કઈ બી હોઈ શકે એમાં કઈ બી જંતુ ક્યાંથી પણ તમને આવવા ના જ હોય તો એની માટે એક સ્ટૂલ બે રાખ્યા છે કે બંને સાથે આવે તો એ સ્ટૂલ પર બેસવાનું બાકી સ્ટૂલ બી છે મારું એક કેહેવાય ને એલ્યુમિનિયમ જેવું કેવાય ને કોટિંગ સ્ટીલ જેવો છે એટલે એને મને ધોવું બી હોય ને તો હું ધોઈ નાખું એના પર એ લોકો બેસે અને તરત જ મારા છોકરાઓ સીધું પાંચ મિનિટ રેસ્ટ કરી પાણી પીવું હોય તો પાણી પીવે અને તરત જ જ એ લોકો નાહવા જાય એટલે તરત નાઈ ધોઈ એકદમ ચોખ્ખા થઈ ને પછી જ બહાર આવે ને સોફા પર બેસે એ પલંગ પર સૂવે જે સમય જેવી રીતે હોય એ પ્રમાણે એ લોકો કરે છે એટલે પહેલેથી જે નિયમ રાખેલા હોય ને કે તમને બહાર થી આવીને સીધા હાથ ધોવા પ્રોપર કેવાય ને ખાલી નળ ખુલ્લા રાખીને હાથ નથી ધોવાના થોડુંક આપણે હેન્ડવોશ લઈ લઈએ અને સરસ મજાના બે હાથ આગળ પાછળ નખમાં જેવી રીતે કોરોના સમયમાં તમને ખ્યાલ હશે કે આપણે સેનટાઈઝર વાપરતા હતા તો ઘણા જણા એવું બી કરે છે પણ અમે ખાલી બહાર જતી વખતે જેવું રાખ્યું છે કે બાર આપણે ઘડી ઘડી કઈક સાબુથી હાથ ધોવા ન મળે ત્યારે આપણે સેનેટાઈઝ કરીએ હાથને પણ જયારે ઘરે આવો ત્યારે સરસ સાબુથી હાથ ધોઈ નાખવાના એટલે ન તમને પ્રોબ્લેમ આવે કે ન કઈ વસ્તુનું તમને જંતુ મતલબ તમારા શરીરમાં કોઈ પણ જુ તો દાખલ થવાની ક્ષમતા બહુ ઓછી થઈ જાય એમાં હું એમ નથી કેતી કે કોઈનાથી કઈ થતું જ નથી પણ આપણે એમાં કહેવાય ને કે લગભગ નેવું ટકા જેટલો ફાયદો આપણને થાય છે તો અમારા ઘરના આ નિયમો છે એના લીધે અમને ક્યારેય પણ એવું નથી થતું કે હવે દર વખતે દર અઠવાડિયે પંદર દિવસે મારા છોકરાઓ તાવને શરદીને ઉધરસને લઈને ઘરે આવ્યા એવું બહુ ઓછું જોવા મળે છે અને જે પ્રમાણે તમને કીધું કે આ જે આદતો છે એના પછી આપડે જે હળદર વાળું દૂધ હોય એટલે એ તમને કેહેવાય ને સોના પર સુહાગા એવું થઈ જાય અને એમાં પછી શું થાય કે થોડુંક વાતાવરણ ના હિસાબે થોડુંક બાફ લેવાનું બી અમે રાખ્યું છે એ આપણે બે ત્રણ દિવસે એક વખત બાફ લઈ લેવાની તો શું આપણું શ્વાસોશ્વાસ બી એકદમ ચોખ્ખું રહે અને અનુલોમ વિલોમ ને કપાલ ભાતી એ તો આપણી માટે એકદમ ઉત્તમ પ્રયોગ જ છે આપણા કેવાય ને ભારત માટે ને બધા માટે બધી જ જગ્યાએ તો આજકાલ ભારતમાં બી અને બહાર બી બધે યોગ શાસ્ત્ર બહુ જ છે ને બહ સારું જ છે એ વસ્તુ કરવાની
બરાબર સારું બાળકો ને બાળપણ થી આ આદત છે એટલે એ લોકો બુ જ ફાયદો રહેવાનો છે અને મે આ તમારા ઘરના વ્યક્તિઓ માટે એ તો ચોક સારું છે પણ હવે કોઈ એમાણ આવશકતા કે એને તો આપડણે આવા નિયમો આપ આપી નથી પર જ બેસો પલા હાથ પગ દ એ પણને આવ્યા હોય તો બસ સ્તુ બસ માં કે ટ્રેનમાં મુસાફરી કરી કરીએ અને તો એને તો આપણે આવીને શોભા જ કર ઙબી છે તો પછી એવા સમયે તમે કે વાત કે હવે એમને ત તમે કદાચ હોય તો પછી તમે કેવી રીતે એમની સાથે ને એમને પણ એવી રીતે નિયમો લાગલોકાને બધું માફ કરો છો અને જો જો માફ પાીને બહાર થી આવેલા લોકો જો સોફા પર ભાવિક છે કે તમારા સોફા પર પણ એ જંતુ અરફાની ચોખ્ખાઈ કેવી રીતે કર
જો મેં છે ને અ પહેલેથી જે એક રાખ્યું છે કે આપણે જો અમુક જણા જે રોકાવાના હોય ને એ લોકોને આપણે કહી દઈએ કે આવો આવો તમે હાથ પગ ધોઈ લો એટલે હું તમને પાણી આપું એટલે ઓટોમેટિક આવીને એના હાથ પગ ધોવાઈ જાય બરાબર છે જેવી રીતે તે આવીને એમ તો ન કેહેવાય કે તમે જઈને કપડાં બદલાવી આવો પેલા એટલે અમારા છોકરાઓના દોસ્તારો બી આવે ને તમને એક સાધારણ એક્ઝામ્પલ આપું કે છોકરાઓના દોસ્તારો આવે ને તો મેં એક છોકરાઓને કીધેલું જ છે કે તમારા દોસ્તારો આવે ને તો એને કો પેલા હાથ પગ ધોઈ આવે એટલે એ હાથ પગ ધોઈ આવે ને મહેમાનનું તમે કીધું એ પ્રમાણે જયારે હોય ત્યારે આપણે ન કરી શકાય. પણ જયારે ઈ લોકો જતા રહે છે, ત્યારે હું ગરમ પાણી ન ટોવેલ લઈ અને આખા સોફા ને હું લૂચી નાખું છું. અને પંખા ચાલુ કરી નાખો એટલે બહુ પાણી ના હોય. પણ જરાક આપણને એકદમ ગરમાં ગરમ ગરમ પાણી વાળો ટોવેલ હોય ને નેપકીન કેવું કઈ તો આપણેે જે ઓલું હોય ને આપણું કળાઈ હોય એનું જો છીબો આવે ઉપર ઢાકવાનો કાંચ નો કે સ્ટીલનો. એના પર આખું નેપકીન વિટાડી દઉં ઉપરથી એનું હેન્ડલ પકડું નેપકીન સાથે અને આખા સોફા અને જ્યાં જ્યાં એ લોકો બેઠા હોય ડાઇનિંગ ટેબલ પર કે સોફા પર એ બધી વસ્તુઓ લુચી નાખું ગરમ ગરમ એટલે ઈ એના પણ પણ અને છોકરાઓને કહી દઉં કે ભાઈ આજે બે કલાક આ અહીંયા પર બેસતા નહી તમે લોકો અંદર બેસી બે જજો પલંગ માં બેસી જજો એટલે એ પછી પ્રોબ્લેમ એ રીતે અમે સોલ્વ કરીએ છીએ. અને ડિસઇન્ફેક્ટેડ જે આપડે ઓવલું બી આવે છે.
એ સારી બરાબર ખુબ સરસ ચાલો તમારા સાથે વાત મળ્યો તમારો ઘણો ઘણો આભાર.